શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, કેમ છો?
બસ હું મજામાં છું. તમે કેમ છો?
બસ હું પણ એકદમ મજામાં છું બાકી જો તમે જણાવો તમારી હોબીસ નું
અરે મને મને પુસ્તકો વાંચવાનો બવ શોખ છે. હું પણ જ્યારે પણ હું મારે કઈ નવરાષ્ટ્ર નુ પલ મળે છે, ને ત્યારે હું જરૂર થી અ કિતાબો અ મ વાંચવાનો પુસ્તકો વાંચવાનો મારો શોખ છે.
એ તો છે, પુસ્તકો વાંચવાનો શોખ તો કેટલા બધા લોકોને હોય છે, એનાથી આપણને કેટલા ફાયદાઓ હોય છે કે આપણે આપણે જે લેંગ્વેજ બોલીએ એનો સુધાર કરી શકે સુધાર આવે એમાં પછી આપણની વિચાર શક્તિ પણ વધે, તો પુસ્તક કો વાંચવાના તો ઘણા ફાયદાઓ પણ છે. તમને તમારી ફેવરેટ પુસ્તક કઈ છે?
જો મને તો હેને આમ તો હું જે ઘરે અમ ઐતિહાસિક જે જેમાં આપણને ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો અ જાણવા જાણકારી મળે એવી પુસ્તકો મને વાંચવી બહુ જ ગમે છે.
હા, એ તો બહુ જ સારી વાત હતી
આપણા ઇતિહાસ ની જેનાથી જાણકારી મળે આપણા ઇતિહાસમાં શું થયું તું એવું બધી અ જે ઐતિહાસિક હિસ્ટોરિકલ જે સ્ટોરીઝ હોય છે એ મને વાંચવાનું બહુ જ ગમે છે.
હા એ તો બહ સ સારી આદત છે તમારી પુસ્તકો વાંચવાની, એ તો બહુ સારો શોખ છે. પછી કેટલા ઘણા બધા શોખ પણ છે, કેટલા લોકોને સંગીત સાંભળવાનો શોખ હોય છે. પછી ચિત્રકાર ચિત્રકામનો પણ ઘણો શોખ હોય છે. પેલા મને પણ ઘણો ડ્રોઈંગનો શોખ હતો નવી નવી ડ્રોઈંગ પિક્ચર્સ બનાવવાનો કે પછી આવા ઘણા લોકોને આવ શોખ હોય છે. પછી બાગ બચી બગીચાનો પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલા લોકોને શોખ હોય. છે એ લોકો કેટલી સારી રીતે ગાર્ડનિંગ કરે છે, અને પેડ પધા પોના પોતાના ઘરમાં સારી રીતે ઉગાડે છે. અને એમનું કેટલું સારી રીતે ધ્યાન આપે છે.
બિલકુલ સાચું કહો છો તમે. હવે મને પણ આમ ગાર્ડનિંગનો તો મને પણ શોખ છે કે ઘરમાં નયા આમ કોઈ છોડ ઉગાવા જેનાથી શું એકદમ સકારાત્મક અ ઘરનું વાતાવરણ છે ને એવો થઈ જાય છે. મને એનો પણ અ બહુ જ શોખ છે અને જો હુ પુસ્તકો વાંચવા મા એક શોખ ના માટે કહુ તો પુસ્તકો માટે તો જો એનાથી એકાગ્રતા વધે છે પછી આપણે અમ એકદમ નવીન નવીન હવે તો બહુ જ એવા સાધન થઈ ગયા છે કે મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા એની સાથે પણ આપણે અ સમયગાળો આપણો કાઢી શકીએ છે. પણ આપણે પુસ્તકો વાંચવાની ટેવ થી જો આપણને જોઈને આપણા અ બાળકો અ પણ એ ટેવ એમના એમાં પણ એ એમનો વિકાસ થાય છે. હા અને એમાંથી હા અને સારા પુસ્ત પુસ્તકો આપણા જીવનને યોગ્ય માર્ગદર્શન પણ આપે છે અને એનાથી આપણો સંસ્કારોનું પણ સિચન થાય છે જો આપણે ઐતિહાસિક અ પુસ્તકો વાંચીએ તો એમાં જોઈએ તો આપણા ઇતિહાસમાં કેટલા બધા વીર થઈ રહ્યા જેમ કે મહારાણા પ્રતાપ અ શિવાજી અ આપ એમને કેટલો યોગદાન આપ્યો અને એ એક એમને કઈ પ્રકાર કેવી રીતે એ ને એમના સમયગાળામાં કેટલા બધા આવા યુદ્ધ પણ કર્યા અને કેટલી બધી અ સમસ્યાનો સામનો કરીને પછી એમનું નામ સ્થાપિત કર્યું છે આમને આમ તો આપણે એમને યાદ કરતા નથી એમને આપણા માટે કેટલું એમનું જે શાસન સમય હતો એ કેટલું સંઘર્ષમય હતો એનું આપણને ઉધા અ એ એની આપણને જાનકારી મળે છે અને એ જાનકારી આપણે આપણા છોકરાઓ સુધી ત્યારે જ સારી રીતે પહોંચાવી શકીએ જયારે આપણામાં કોઈ સારું જ્ઞાન હોય તો પુસ્તકો વાંચીને આપણે જ્ઞાનનો પણ સંચય કરી શકીએ વધારે આપણા જ્ઞાનમાં વધારો કરી શકીએ છે. તો એ એટલા માટે પુશ એટલા માટે પૂષ. પુસ્તકોને આપણે સારી રીતે અ આપણા ફ્રેન્ડ બનાવવા એ ઉ મિત્ર બનાવવા એ મુ તો આ વાત પર વિશ્વાસ કરું છું.
હા એ તો બહ સારી આદત હે તો તમારી પુસ્તક વાંચવાની એનાથી કેટલા ઘણા જ્ઞાન મળે આપણને પછી આપણને દેશની સંસ્કૃતિ અને એના માટે પણ કેટલો ઘણો જાણવા મળે પછી આપણને પોતાને ખબર હશે તો જ આપને પોતાના બાળકોને પણ બતાવી શકીશ ને એ બ ઐતિહાસિક પુસ્તકો વાંચવાથી આપણને વિચાર શકિ શક પણ વધે છે એને કેટલા અલગ-અલગ યુદ્ધો થયા હતા એમની અસર શું થઈ હતી આપણના દેશ પર એ-એ-એ બારે મે પણ આપણને ખબર પડે તો
એપણે આપણે જે જેમ કે આપણે એમની વીર ગાથાઓ આપણે સાંભળીએ એમને કેવી રીતે સંઘર્ષ કર્યો કે કઈ-કઈ સ્થિતિઓ ઉત્પન્ન થઈ હતી અને કેવી રીતે એ એ સ્થિતિમાંથી એ સમસ્યામાંથી બહાર નીકળ્યા પછી કેટલા યુદ્ધ કર્યા આપણે જેમ મહારાણા પ્રતાપ થી બહુ ઈન્સપી ઇન્સ્પાયર છીએ અમે બધા કારણ કે એમની વીરગાથા તો પૂરા મતલબ અ દેશ અને દુનિયામાં પણ અ સાંભળવામાં મળે છે કે એમને કેટલી સંઘર્ષ એક રાજા હોવા છતાં તા એ ઈ ઈચ્છતા તો અ વ્ય અ આપણે પોતાનું સમર્પણ કરી શકતા હતા પણ તો પણ સમર્પણ ન કરીને અને એમને વીરતાનો અ ચુનાવ કર્યો અને કેવી રીતે એમની વીર ગાથા અ ની આપણે ગાથા અ આપણે અ પુસ્તકોમાં વાંચ છીએ તો જયારે આપણે એમ વાંચન કરીએ તો એમને કેટલી બધી સમસ્યાઓ પણ એમને અ સામનો કર્યો જેમ કે ઈ જંગલમાં રહીને એમને ઘાસની રોટી હવે આ વાસ્તવિક છે કે કાલ્પનિક છે એ તો હવે આપણને નહી પતો પણ અ ખબર નથી આ આનું તો પુસ્તકોમાં વાંચવામાં મળે છે કે એમને ઘાસની પણ રોટલી બનાવીને ખાધી હતી એવા પણ દિવસો હતા. તો હમ એમના હા એમનો સંઘર્ષનો જે સમય છે ઈ જોઈ ને આપણને આવું લાગે કે જો આપણા જે વડીલો હતા એ લોકો એ આટલા સંઘર્ષ કર્યા છે તો પછીમ અ આપડે કેમ નહી આપણે છોટી છો આપણે નાની-નાની વાતોમાં પણ એટલા એ થઈ જઈએ છે કે જો અમારી પાસે આ સુવિધા નથી કે અમે આ નથી કરી શકતા અમારી પાસે તેવું નથી પણ જો એ આપણે એવું જ જોઈએ કે એટલા સંઘર્ષમય એટલા મતલબ વીર યોદ્ધા હોવા છતાં પણ એમને આટલી બધી સમસ્યાનો સામનો કર્યો તો આપણે તો આમ માણસ છીએ તો આવી રીતે આપણને હોસલો પણ મલે છે કે આપણને પણ આપણા જીવનમાં અ જે છે એને સારી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ.
હા એ તો એકદમ સાચી વાત કરી તમે કે એમને એ જે વીર જે પણ વીર હતા આપના દેશના એમના બારેમા આપણને જાણ અ જાણકારી મળે એટલા બધા શૂરવીરો બારેમા એમ એમની સ્વાભિમાની એ-એ કેટલા સ્વાભિમાની તા કેવી રીતે એ લોકો યુદ્ધો લડ્યા હતા એમના બારેમા આપણને જાણ ખબર હોવી બઉજ જરૂરી છે. તો કેટલા એવા ઘણા બધા આપ સુરવીર હતા પછી એ મહારાણા પ્રતાપની તમે વાત કરીધી તો એમનો એક ઘોડો પણ હતો ચેતક કરીને એ કેટલો વફાદાર હતો એમના એના બારામાં પણ આપણને અ પુસ્તકો વાંચીને ખબર પડે છે. પછી કેટલી ઘણી બધી આપણને એ વાતો જાણવાવામાં મળે કે કેવી રીતને યુદ્ધ લડ્યા હતા અને કે કેટલા ઘણા અ પરિસ્થિતિ સ આગળ દ પોતા ધ્યાં પોતે આગળ રહીને બધું લડી લડીને આગળ વધ્યા હતા તો અ એટલા કેટલા ઘણા બધા રાજપૂત છે જે અ લ અ ઘણા સુરવીર છે તો એ આપણને ખબર હોવી બઉ જ જરૂરી છે.
બિલકુલ સાચું કહો છો તમે અને પુસ્તકો વાંચવાથી આપણે આપણી જે ભાષા છે એમાં પણ આપણનો સુધાર થાય છે આપણે બોલવામાં પછી આપણે વાંચીએ તો આપણા વાંચનમાં આપણે આપણી જે અ અ અમ્મ શબ્દોની આપણે જે ‌આ અ આ છે ને કે જેમાં આપણે ભૂલો કરીએ છીએ તો એ પણ સુધરે છે કારણ કે આપણે એવા એવા સેન્ટેન્સો વાંચીએ છીએ તો એમાંથી સુધાર પણ થાય છે તો બઉ જ એમાં આપડો જ્ઞાનનો વધારો થાય છે તો જરૂરથી પુસ્તકો પોતે પણ વાંચવી જોઈ અને થોડોક હવે તો સોશિયલ મીડિયાનો સમય આવી ગયો છે એટલે પુસ્તકો વાંચવાનો ટ્રેન્ડ ઓછો થઈ ગયો છે પણ ફરી થી આ ટ્રેન્ડ ને અપનાવવો જોઈએ અને અ થોડી પુસ્તકો વાંચીને અને એવી ટેવ આપડે પાડીશું તો આપડા બાળકોમાં પણ આવશે એ તે મા વાંચીને પછી થોડો સમય એવો કાઢવો જોઈએ. જેનાથી આપણે પુસ્તકો વાંચીને પણ અમ્મ આપણા જ્ઞાનનો વધારો કરી શકીએ અને અ કેટલી બધી એવી પણ વસ્તુઓ છે જે છુપાઈ ગઈ છે. પુસ્તકોમાં એટલો બધો જ્ઞાન પડેલો છે. પણ કોઈના પાસે એટલો સમય જ ન કે એને આપણે ખ ખગોલી શકીએ. તો આપડણે થોડા અમ્મ સમય કાઢીને અને દરરોજ થોડી સમય પુસ્તકો વાંચન કરવો અ જોઈએ અને એ જ પુસ્તકો જ આપણા આપણું સાચા મિ ત્ર છે. એ જીવનભર આપ જ્ઞાન અને પ્રેરણા આપે છે તો આપણે જરૂર થી એનાથી જ્ઞાન લેવું જોઈએ.
હા એકદમ બરાબર કીધું કે પુસ્તકો વાંચવાથી આપણને કેટલો ઘણો જ્ઞાન મળે છે. આપણની બોલીમાં સુધારો આવે છે આપણે જે મિસ્ટેક કરતા હોય એમાં પણ સુધારો આવે છે તો એ પુસ્તક વાંચવાથી આપણને ઘણું બધું શીખવા મળે છે. તો આપણને ડેલી થોડીક હેબિટ તો રાખ વીજ જોઈએ કે આપણે આધા ઘંટા કે એક ઘંટા થોડીક વાર દિવસમાં કે પછી રાતમાં ટાઈમ નીકળીને પુસ્તક વાંચીએ ને એ આપણે પોતે પણ વાંચવી જોઈએ અને આપણના ઘરમાં આપણના બાળકો હોય કે કોઈ પણ હોય એમને પણ એવી આદત મુકવા જોઈએ કે પુસ્તકો થોડીક વાર તો વાંચ વાજ જોઈએ. એનાથી આપણ પોતાનામાં પણ સુધારો આવે આપણની વિચાર શક્તિ પણ વધે આપણે નવા નવા સેન્ટેન્સ કેવી રીતને બનાવી શકીએ એ પણ શીખ શીખે શીખી શકે તો એ આપણને અ રોજે રોજે પુસ્તક વાંચવી જોઈએ.
બિલકુલ સાચું કહો છો તમે, હવે હું તો જો સા સાંજનો થોડો સમય છે ને જયારે હું બધા મારા કામથી થોડી અ જયારે નિરાત મળે ત્યારે હું જરૂર થી એ પુસ્તક વાંચું છું. અને મહારાણા પ્રતાપની જે હું કઉ છું કે ઐતિહાસિક પુસ્તકો મારે વાંચવાનો શોખ છે તો હું ઐતિહાસ જેની જેમાં ઐતિહાસ ચર્ચા હોય એ એવી પુસ્તકો જરૂર થી વાંચું છું. અને આપડે જેે સંસ્કૃતિ ના મા‌ બ અ ન માટે પછી કેટલી બધી આપણેે જે વિલુપ્ત થઈ ગઈ છે જે સંસ્કૃતિ એ સંસ્કૃતિની પણ આપણને જાણકારી એમાંથી મળે છે. તો માનવ જીવનની કેટલી બધી એવી ઘટનાઓ છે. તે સમય સાથે બદલાઈ ગઈ છે તો એનું પણ આપણને જ્ઞાન મલે છે.
હા એકદમ સાચી વાત કે ગઈ. તમારી જોડે વાત કરીને મને કેટલી વધે ફોમેશન મળી ચલો ધ્યાન રાખજો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.